હાલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં.
ઓ તમારા, હું બી મજામાં બઉ છોકરા તમારું તોફાન કાપતા હતા, હવે શાંત થઈ ગયા કે નહીં હવા
શાંત થઈ ગયા હવે તો શાંત થઈ ગયા.
કરતા તા એમ ઘ લા થોડીવાર પછી ફોન એટલે મેં હવે ફોન મળાયો તમને. શું કરો? કેવી રીતે યાદ કર્યું? તમે
હું તમારે થી એટલી સાંભારો પૂછવા માટે
ઓહહો સારું એડલી સામાન ના તો, હું શું કહું? ઇડલી સાંભર બનાવવા માટે આપણેે પહેલાં તુવર ની દાળ.
બનાવાનું.
હા, તુવર ની દાળ આપણેે લેવાની. ખાટું સાંબર બનાવવાનું. અચ્છા! તો એના માટે શું આપણે સૌથી પહેલા ના તુવર ની દાળ લેવાની. પછી આપણા લીમડા ના પત્તા. લઈ લો. પછી જો હું તમને. સામગ્રી પહેલાં કહી દેવું. આપણે લીમડાને પત્તા લઈલા, લીલું મરચું, લીલું કોથમી, પછી આંબડી. અને. આપણે આ લઈ લેવાનું શું. કેવાય, ઓલું આવે ને પમ્પકીન
પમ્પકીન હોય એ લઈ લો, બીન્સ લઈ લો, ગાજર લઈ લો અને કેપ્સિકમ લઈ લો. આ બધી સબ. જી લઈ લોટ. તમે શાક બધા ભેગા. ટામેટા, ડુંગરી એ બધું લઈ લો હ. પછી આપણે શું, ના ના. ના ના, હું તો પમ્પકીન નાખું છું. પમ્પકીન બસ હા સૌથી પહેલા આપણે શું કરવાના, હળી તુવરની દાળ ને પલાળ. તો એને ધોઈને. એમાં લાંબી લાંબી ડુંગળી કાપવાની. એમાં. આપણે મીઠું હળદર નાખી ને. લીમડાના પ. તા નાખવાના અને. પછી એમાં આપણેે. હા નાખવાની.
હા, ઈમલી ઇમલી, પલાળી ને રાખવાની ઇમલી ભી.
એ નહી, હું તો એમાં ધોઈને નાખી દઉ. અને એને પછી તમે ચાર. હા, ચાર પાંચ વિસલ વગર. ગાડી તો. વિસલ વાગી જાય ના, તો આપડે આ કરવાનું. શું કેવાય? અ વઘાર તૈયાર કરવાનો. વગર તૈયાર કરવા માટે સૌથી પહેલે આપણે નહી કઢાઈમાં આપડે પે લેવાનું આ હ અ તેડ નાખવાનો પછી એમાં મોટી રાઈ નાખવાની. પછી એમાં આપણેે શું કેહેવાય સોફ નું પાવડર અને હિંગ નાખવાની અને પછી એમાં જીરું નાખવાનું. પછી આ બધું નાખીને અને હા સોંફ નું પાવડર હા હા સોફ નો પાવડર નાખવાનો અને એના પછી આપ એક મિક્સી માં ના પ્યોરી ટામેટાની લીલા કોથમીની. લીલું મરચું લઈ લેવાનું જીરું લઈ લેવાનું લસણ લઈ લેવાનું એને બરોબર પ્યોરી બનાવીને ગ્રાઈન્ડ કરી લેવાનું. પછી જો આપડે એમાં હિંગ અને એ બધું નાખ્યું સુખો દોનયો પાવડર નાખવાનો. અને સ રાય નાખ ને પછી એમાં આ અ નાંખવાનું, આ જો પ્યોરી તૈયાર કરીને આપડે. એ નાંખવાનું વઘારમાં, એના પછી બધા શાક નાંખવાના, બીન્સ લઈ લો ગાજર લઈ લો, રીંગણ લ, રીંગણ નાખવું હોય તો નાખો, કા તો આપડે આ કેપસિકમ લઈ લો અને હમ્સ આલુ પંપકીન લઈ લો. આ બધાને નાંખવાના. પછી એનન પાણી નાંખીને ન સાંભર મસાળા નાંખીને, નમક મીઠું નાખીને અને તેને અ પાકવા રાંધવા મૂકી દેવાનું, અડધો કલાક પછી જોવાનું ન તો એ પાકી જશે તમા સ અહ શાક, તો પછી એ શાક પાકી જાય ને તો આપડી ઓલું દાળ બનાય ને એની અંદર મિક્સ કરી દેવાની, અને એ બંનાને મિક્સ કરીને પછી એને બે ત્રણ વિસલ વગાડવાની. પછી વિસલ આઈ જાય એના પછી એમાં નીંબુ નાખવાનું અને આપડે કડી આ લીમડાના પત્તા નાંખવાના, આપડે ઘીમાં થોડું લીમડાન પત્તા નાંખીને ને એનો વઘાર ઉપરથી નાંખવાનો, લાલ મરચુંને લી લીમડાન પત્તા એનો વઘ ઘાર ઉપરથી નાંખવાનો. અને પછી આપડે બે ત્રણ વિસલવા ગળવાની. હા તો એકદમ સરસ સાંબર અને ઉપરથી સાંબર મસાલું મિક્સ કરી દેવાનું બે ત્રણ ચમ્મચ, એડ કરીને અને એને થોડું કડવા નાખી રાખી દેવાનું ગેસ પર, પાંચ દસ મિનિટ, પછી આપ આપણ સાંભળ તો મને શું પતલું પતલું જ ભાવે હો.
હા પતલું પતલું હા હ
એજ તો એના પછી એને
સારબીનાકનું યા અ
ના ના, હું તો એકદમ લાસ્ટમાં નાખું હ સાંબર મસાલો હા તમે નહી એ વઘારમાં બી એક ચમ્મચ નાખવાનો નહી નહી વ વઘારમાં એક ચમચ નાખવું. એના પછી ઉપર થી બે ચમચ ઓર નાખું એથી ટેસ્ટ થોડું અલગ આવે. અને શું કેવાય તમે સુકી ભાજી શેની બનાવો, ચોખાના લોટ કે પછી સુજી ના લોટની.
ઓખાની ચોકરી લોડ ચોખા
ચોખાની તો ચોખાની તમે, અચ્છા અચ્છા હા જો હું તો ખબર કે રીતે બનાવું જો આપણેે ઈડલી બનાવી હો. હય તો ચોખા ને પલાળી દઉ ચોખા અને ઓલી સફેદ દાળ આવે એ અને પછી શું, એક ચોખા, સફેદદાળ અને થોડુંક મેથી દાણા નાખીને અને એને પલાળી નાખવાની પછી એને એક રાતું આખી પલાળી રાખુ પછી બીજી રાતે હું એને ને સવારે મિક્સી માં ગ્રાઇન્ડ કરીને એકદમ બારીક પાવડર બની જાય અને એને પછી પછી હું પાછું એમાં ઢાંકીને રાખુ આખું ઢાંકીને રાખી દો, તો પછી આખી એક રાત હું એને ઢાંકીને રાખું એટલે છે ને એનું શું કેહેવાય આપડે ઓલું નહી હોતું આ ઓલું આથો આવી જાય. તો એ એવું થઈ જાય હા પછી એના પછી આ.. અ એને બરોબર રીતે ફેટી લેવાનું એકદમ મિક્સ બરોબર કરીને.. અને એના પછી એની ઇડલી સ્ટેન્ડ માં નાખ વાનું..
હા..
એકદમ ઇડલી થોડું મીઠું લસણ અને ને એમાં લીમડાના પતાનો એ નાખવાનો વઘાર અને એના પછી તમે એની ઈડલી બનાવો એટલે બહુ સરસ ટેસ્ટી બનશે ઇડલી તમારી હ.. અને સાથે નારિયે ની ચટણી બી બનાવુ.
ઈડલી ને સાચા ઘી નાખવાનું અંદર..
હા-હા-હા.. તમાર ના ચોંટી જસે.. એ ના આખા સાચામાં પછી તમને બરોબર.. તને મી એટલે આખીને એને અ ચાર.. ચારો તરફથી આપણે બરોબર રીતે કરી દેવાની. હા એ ઘી લગાડી ને ચોપડી દેવાની. પછી એના પછી એમાં બેટર નાખવાનું અને પછી બનાવ તમે.. સી સીમ્મા રાખ ખિસી માચે રાખીને.. ધીમી આચ.. એકદમ અને પછી પકાવ બહ સરસ બનશે. માં અને મને ઈનો નો બીની નાખવાની જરૂરત પડે પછી. તમે નેચરલ બનાવો એટલે એનાથી ના છોકરાઓના પેટ.. બી ખરાબ ના થાય અને.. સાંભ તમે એ બનાવો આપડે નારિયળ ની ચટણી જો નારિયળની ચટણી બનાવ હોય તો એમાં તમે નારિયળ લઈ લો લીલા મરચાં લઈ લો.. પછી આપડે દાળીયા આવે ને એ લઈ લ લો પછી બદામ લઈ લો..
બદામ-બદામ બી નાખવાનું.. હલો..
ચ વા હલો હા આવે છે મારો અવાજ આવી હા હું શું કેતી હતી આપડે પછી શું કરવાનું ના નારિયેર નારિયેળમાં શપ નાખવાના દાળીિયા બદામ લીલું મરચું અ આપડું આ લીમડા ના પતા તા થઈ ગયા એ બધું લઈ ને એને એને મિક્સ કરી દેવાનું બરોબર રીતે પછી એમાં દહી નાખવાની પછી દહીં નાખીને એને પાછું મિક્સ કરો એટલે પછી એમાં થોડું પાણી નાખે અને આપ તમે જોઈ લે કેટલું જાાડું રાખવાનું કેું પતલું રાખ પાંચ ચ તમારે નારિેયલની ચટણી એવી રીતે તમે રાખ અને પછી એમાં થોડું મીઠું ઉમેરી દો અને ઉપર થી ના વઘાર તૈયાર વગાર માટે થોડુંક તેડ લઈ લો એમાં રાઈ નાખવાની લીમડા ના પત્તા નાખવાના લાલ મિરચું નાખવાનું અને થોડુંક ના આપણેે શું કેવાય લીલું કોથમીું બારી બારી કાપીને નાખી દેવાની અને એનો વઘાર એ ઉપર ચટણીમાં નાખી દેવાનો અને એના પછી તમે એકદમ ફ્રીજમાં તો બઉુ સરસ લાગે હલો
હા સારું સારું હા બીજ કાપી જાય છે
હા કઈ ન થોડુંક ને નેટવર્ક મને એવું લાગે છે ને નેટવર્ક ઈશું છે કઈ નહી એ તો ચાલ રાખે નેટવર્ક ઈશુ હા તો તમે બનાવો તો તમે મને કજો હ મને ફોટો મોકલજો આપ આપડે આ ઈડલી સાંબર બનાવો ને જય્યારે અને એવું હોય ને તો જયારે બી બનાવો તો એક ક પલા મને પેલા ફોન કરી લીજો તો કઈ વસ્તુ ના ભૂલાય પછી હે હા હા હું આવીશ ઘરે તમે બી આવજો એક કામ કરજે ને આવતા અઠવાડિયે તો કોઈ મેઘ પડે તો ઘરે આવજો ને હું ત્યારે ઈડલી સાંભર બનાવીશ પછી તો તમે અહિયાં કઈ બી લેજોને શીખી બી લેજો હ તો શું સામે જોયેલી વસ્તુ હોયને તો પછી એ સારી રીતે બની જાય નહી તો આમ તો ખબર ના પડે ઘણી વાર તો એટલે હું કઉ કે ઘરે બોલાયને પછી તમને બ ખવડાવું તો શું તમે શીખી બી લેશો અને એવું હોય તો સામે જોયેલું હશે ને તો તમને મસ્ત બની જશે બધું હે હા કઈ નઈ કઈ નઈ બનાવો તમે આવતા પઠવાડિયાનું પ્રો કર પા હે સારું ચલો સારું તો પછી મળીએ હમ હા અમરાને લઈને આવજો ઘરે હા. તમારા છોકરાઓનેને બેબી આવી ગઈ એને બી જઈને આવજો બધાને.
હા સારું લઈને આવજો હમ્મ. સારું હા હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ.